હલો કેમ છો?
મજામાં તમે કેમ છો?
મજામાં તમે શું કરો છો?
બસ બેઠી ર છે તમને મારો અવાજ આવે છે?
આવે છે હું તમારે દસ મટ માંગુ છું.
હા.
હમ્મ. તમે તમે ખબર છે આ જારે અમને બાળક હતા બાળક. ત્યારે કેટલા મજા આવતાતા બાળક ન કોઈ પણ ચિંતાની હોય છે. હમ બધા શું કરે છે? નીકરે છે. બા બાળક રમ છે ખાય છે ખેલે છે. . નાય છે, ધોય હોય છે મમ્મી ના કોરામાં ગુદીમા હુંય જાય છે. બાળક ન કોઈ ચિંતા નહ હોય છે શું કરવા માંગે છે ની કરવા માંગે છે? હમ્મ. નાના નાના બાળકને મુસ્કાન જોઈએ બધાનું લેવાનું મન કરે છે. જયારે આપણા વા બાળક ગુદીમાં હોય ત્યારે આપડણે કેટલું. સુકોન મળે છે. ભગવા બાળા ઈશ્વર નું એક વરદાન છે જ્યારે માતાએ આપને પોતાનું બાળકનું ગોદીમાં લાય છે. તારે કેટલા મજા મજા અને સુકૂન લાગે છે અમારા બાળક હમ નાના નાના બાળક નાના નાના બાળક ન જોઈને આપડે મમતા જાગી જાય છે. જાગી જાય છે બાળક્રમે છે, નાનાથી જયારે બાળક એક દિવસ નો હોય છે, એક દિવસ થી એક મહિના ના થાય છે એક મહિનાનીથી છે છે મહિના ન થાય છે છે મહિનામાં બાળક બેહેવા લાગે છે ખાવા લાગે છે છે મહિના પહેલા બાળક કઈ નહીં કરે જે બધા કરે તેની મા એક કર નાવા લ કે હમ સોવાનું દૂધ પિલાવાનું કપડા બદા કપડા બદલે છે તેના ખ્યાલ રાખે છે તેનું પટ્ટી સફા કરે છે માલક કઈ ત્યારે બાળક છે મહિનાનું થાય છે ત્યારે બાળક કઈ કઈ ખાવા લાગે છે અન્ન પ્રસન થાય છે બાળક કઈ કઈ ખાવા લાગે છે ત્યારે બાળક પહેવાર લાગે છે થોડું થોડું ચાલવું લાગે છે જ નઈ ચાલે તો છે સાહેદ નવ મહિનામાં કોઈ કોઈ નવ મહિનામાં કોઈ કોઈ બારા મહિનામાં બાળક લેકિન ચારે બાળક નાનું બાળક મુસ્કાય છે કે કેટલું સારું લાગે છે એકદમ સુકૂન થાય છે ચિંતા કઈ ચિંતા નિર્થાન લાગે છે કિલ્લું હાચું લાગે છે જે જેમ કે ભગવાન છે તમે શું કેવા માંગો છો
સાચી વાત છે તમારી બાળક એટલે આપણા બહુ જરૂરી હોય છે કે બાળક એ આપણા જીવનમાં નવું બનીને આવતું હોય છે તે આપણે કેટલું આમ સારું લાગતું હોય છે કેટલું આનંદ થતો હોય છે કે બાળક જયારે આપણા પેટમાં નવ મહિના એના પછી બહાર નીકળીને આવતું હોય તો આપે એની પહેલી વાર હાથ માં લેવા માટે આપણે કેટલા તરસ્તાઓ આવીઈએ છીએ કે આપણે આપણું બાળક ક્યારે જોઈએ અને આપડ બાળકને જોઈને કેટલા આનંદ થઈ જાય છે છોકરી હોય કે છોકરો હોય ભલે પણ આપડ આપડું જ બાળક કહેવાય કે બાળકને જોઈને આપણે કેટલું આનંદ થતું હોય છે કે મારું બાળક હવે કેવું એમ સારું છે કે મેં બી હવે માં બની ગ એવું વિચાર આવતો હોય છે સ્ત્રી તમને ખબર હ છે કે બા બાળકોને આપણે કેટલા સાચવતા હોઈએ છેએ નાનાથી મોટા થાય ત્યારું જે હરેકું એ લોકોની હરેક વાત એટલે હરેક વસ્તુ અને ધ્યાન રાખતા હોય છે તમને ખબર જ હશે જયારે આપણેે બી નાના હતા ત્યારે આપણા મા બાપે આપણે કેટલા સાચ્યા હતા અને આપડે હર એક જીત બી પૂરી કરી આપણા મા બાપે અને હરક વસ્તુ તમને ખબર જ હશે કે નાના હતા ત્યારે આપણે સ્કૂલ જતા હતા ત આપણી મમ્મી આપણે કેટલા મસ્ત સરસ મજાથી આપે તૈયાર કરીને સ્કૂલ મોકવા આપણે ઘણી બધી એમ યાદ આવતી હોય છે બચપનની કે આપણા મા બાપે આપણા માટે કેટલું બધું કર્યું છે અને આપણે એ ટાઈમે એટલું બી એટલી બી નથી સમજણ હતી કે આપણે આપણા મા બાપ પર જે વિતેે છે એ આપણેે એ બધી કઈ ખબર નથી પડતી કે આપણેે જે વસ્તુ જોઈતું એટલે જોયતું એના આપણા મા બાપે એ બધું લાવીને જ આપતા હતા. તમને ખબર જ હશે કે આપણા મા બાપ જયારે નાના હતા. ત્યારે આપણે હરેક ચીજને આપણે જીદ કરતા હતા ત્યારે લાવીને આપતા હતા. જેમ કે કશે મેળામાં ફરવા જઈએ તો આપડે મેળામાં કઈ રમકડા પસંદ આવી જતા તો લાવતા હતા. અને ઘણી બધી વસ્તુઓ પસંદ આવી જતી હતી તે લાવ તા હતા. અને આપણે જયારે સ્કૂલ જતા હતા ત્યારે આપડે જયારે સ્કૂલ જવાનો ટાઈમ થાય. ત્યારે આપણે પપ્પા યા મમ્મી પાસેથી પૈસા લઈને જત તા હતા. ત્યાં ત્યારે આપડે મમ્મી પપ્પા ના પાસે પૈસા લઈ ને જતા હતા. અને બહુ સરસ મજા થી સ્કૂલ જતા હતા તમને ખબર જ હશે. કે આપણે નાના હતા ત્યારે આપણે આપણા જીવનમાં કઈ એમ દુઃખ આપણેે એમ નથી આપણે જોવા મળી. કે આપણા મા બાપે તો એટલું દુઃખ નથી હતું. તમને ખબર જ હશે કે આપણે નાના હતા ત્યારે આપણે આપ જીવનમાં બહુ સારું ગયું એમ કે કે કે નાના હતા ત્યારે અને મોટા થયા એનામાં બહુ ફરક હોય છે. નાના હોય ત્યારે આપડે જીવનમાં છે ને આપડે કઈ મળતું આપણે અને કશું કઈ આપણે અ તકલીફ જોવા નથી મળતું. તમને ખબર જ હશે નાના હતા તમે પણ તો તમને બી એટલી તકલીફ જોવા ની મળ મળતી હોય તો તમે મોટા થયા ત્યારે જ આ બધું એમ સમજણ આવી કે આપણે જે નાના હતા ત્યારે કે કેટલી જીદ કરતા હતા અને હરે એક ચીજ માટે આપણા પપ્પા મમ્મી લાઈવ બી આપતા હતા. તમને ખબર જ હશે. તમે શું કેવા માંગો છો?
હમ ચારે બાળકની એક મહિનાથી પેટમાં રહે છે. નવ મહિના પછી નીકળે છે પેટથી બહાર તો કેટલા દર્દ છા થાય છે. ડેલીનો ટાઈમ નો માનું આખું બોડી નો ન ન બાળક નીકળે છે બધા કેહે છે એમ. હમ ત્યારે બાળક નીકલે છે. જ્યારે હોસ્પિટલમાં બધા લો કે છે. હોસ્પિટલમાં જયારે બાળક બહાર નીકળે છે. આપ આપણા શરીરથી ત્યારે પછી બાળકને ન ડોક્ટર આપણા સિરા પર મૂકે છે ત્યારો આપણું બધું દુખ દર્દ દૂરી થઈ જાય છે બાળકને જોઈને ક્યા આ મારું બધ બચ્ચા છે, દીકરા છે, દીકરી હોય કે જે હોય. બધા જ દુખદર દૂર થઈ જાય કે આપડે એકલા કષ્ટ થયા છે. કઈ પણ નીચે ના એ તેના સામને બાળકને સામને આમ બાળકને જોઈને કેટલા સકૂન મળે. હમ માણ કેતા ને સાચવી રાખવી પડે ગ ઠંડી હોય, ગરમી હોય, વરસાત હોય. પોતા પોતાનું જે ખબર નહી હોય કે આપણે શું આપડે શું હતા, શું બની ગયા જા છે. હમ મા બન્યા પછી, મા મા બન્યા પહેલા આપ લડકી હતા, બીવી હતા મતલબ જેટ પો પોતાનો જ ખ્યાલ હતો. માં બન્યા પછી આપણા ખ્યાલ ખતમ. ઘરનુ કામ, બાળકનુ કામ, ઘરનુ કામ, બાળકનુ કામ, દીકરાનુ કામ. થયા, આપડાને ખ્યાલ રહ્યા. મતલબ જે કપડાં મળે તે પહેરી લો, જે કામ મળે જયારે ખાવાનું નઈ ટાઈમ કઈ જવાનું નહી ટાઈમ કઈ કામ ની મળે બાળક થયા પછી. લોકો આમ આમ તેમ રહે છે. તો આપણે બાળક થયા. પછી કેટલાક બદલી જઈએ છે ઇન્સાન હમ્મ તમે શું કેવા માંગો છો
સાચી વાત છે જયારે બાળક આ પેટમાં જ્યારે હોય આપણે કેટલી તકલીફ થતી હોય છે. સાચી વાત છે તમારી કે આપણા શરીર ની એક એક નસ અને એક આપણું શરીર નું હર એક અંગ કેટલું દુખતું હોય છે જ્યારે પેટમાં હોય ત્યારે બાળક આવે એના પછી તો આપણે થોડું સારું લાગતું હોય છે કે બાળક થયા ટાઈમે આપણે કેટલું દરદ સહન કરવું પડે તમને તો ખબર જ હશે કે બાળક આવે ત્યારે આપડ કેટલું દરજ સહન પડતું હોય છે કેટલું સહન કરીને બી આપ
જ્યારે આપડે બાળક થાય છે કેટલા મોટા થાય છે સ્કૂલ જાય છે પડવા માટે કેટલું મજા લાગે છે તારે નવા કપડા પહેરા ડ્રેસ પહેનાવીને હમ ડ્રેસ પહેનાવીને લંચ કરીને આઈડેન્ટિટી કાર્ડ આપીને જઈએ છીએ ગ ગેઠ સુધી છોડો આપ બાય ડેટા ત્યારે આપણા દીકરા બોલે બાય મમ્મી પછી હા બે ત કે હમ્મ પડીને આવી ગયો ત્યારે આપડ કેટલા શક તજ કેટલા મજા આવે છે આપડે જાણો છો
હા
હલો
હા સાચી વાત
હમ્મ જયારે આપડે બાળક પઢી ને આવી છે કેટલા આનંદ થાય છે ત્યારે ખાણા ખીલવા ખવડાયએ ટ્યુશન ટ્યુશન મોકલાયએ ખાના ખાય ત્યારે કેટલી વખાણ કરી આપડે સ્કૂલનું આ હું થયું મમ આ થયું હું એમ કેમ કેમ બોલી છ કેટલા મજા આવે છે હમ્મ
સાચી વાત છે તમારી
હમ્મ
કે આપડ બાળક જયારે આપણે માં કેવા બોલતું હોય તો કેટલું આનંદ થતું હોય છે કે આપણું બાળક હવે માં કે બોલી ગય છે અને કેટલું સારું લાગતું હોય છે જયારે બાળક આપે માં ક છે અને પહેલી વાર આપે સાંભળીને તો કેટલું એમ સરસ લાગતું હોય છે
હમ્મ
મારું છોકરું હવે મારે માં કહીને બોલાવશે અને કશે બી જશે તો હવે કઈ બી એને જોતું હશે તો મમ્મી મને કશે એટલું એમ કોઈ બીજાને આગળ બી કેટલું સારું લાગતું હોય છે જયારે આપડું બાળક આપડું મમ્મી કહીને બોલાવતું હોય છે તમને બી ખબર કે બાળકે આપણા જીવનમાં બહ એમ ઘણા લોકોને તો તમને જોવા મળતા હશે કે કોઈને બાળક પણ નહી થત હોય કોઈને એમ કોઈને કેટલી આશા હોય છે બાળકની અને કેટલી એમ આશા લઈને બેઠા હોય છે કે મારે બી બાળકો હો કોઈ ના બાળક ને જોઈને બી એમ કેવલું ઓલું લાગતું હોય તે મારે બાળક તે સારું લાગ મે તમને જે બધી માહિતી આપી કેવી લાયગી
હમ્મ ચલો ઠીક છે હમ્મ